હલો- - બસ મજામાં છીએ તમે કેમ છો કેવી છે તમારી- -
બસ મજામાં સારું છે બસ બેઠ ત હમણાં
એવું છે હવે તો તમારા ત્યાં આમ થોડું આમ કામ વામ થાય છે ઘરનું- -
હા થાય છે થોડું હડું ઘરું કામ કરું થોડું પણ- -
એવું છે ફિટનેસ ઓછી થઈ તમને?
હા થોરી થઈ છે બઉ લોર વાળું કામ નહી કરવાનું નોર્મલી કરું છુ.
બરાબર છે બરાબર છે બવલોડ વાળું નહિ એમ- - બરાબર છે તમે પણ પછી બહુ લોડ ના લેતા પછી.
હા લોર વાળું નહ બસ નોર્મલી કામ કરવાનું જ- - અત્યારે.
હા બરાબર છે
આરામ કરવા
એવ આજે તો વરસાદ પડ્યો સારો નહી તમને વરસાદ ગમે? વિચાર્યું વરસાદ હતું તો મેગી બનાવી લઉં તો મેગી બનાવીને ખઉં છું હા મોનસુંર મેગી
કેન
કેમ હું તો બે એક મહિનામાં એક વાર
હા તો ઠીક છે.
હા હું પણ નઈ ખાતી જમ ફૂડ વધારે પણ આજે શું મને ભૂખ સોલડ લાગી હતી તો મેં ગાર્લિક મેગી બનાવી કઈ રીતે બનાવી કવ હું સૌથી પેલા માર્કેટ ગઈ વરસાદ ચાલતો તો તેમ છતાંય માર્કેટમાંથી અનેટ બારની દુકાન માંથી મેગી લેવા ગઈ તો મેગી લેવા ગઈ તો ત્યાં બધા એવું કેલા કે દસ દસ વાળું પેકેટ છે ને મને સામેું પેલું દસ વાળી ગીપ્પી મેગી આવે ને નહી ભહાતી
હા.
હમ તો હું પંદર વાડી લઈ શોધી કરીને બરાબર થ હમ પદરવાડી. મે કીધ પછી ની ગરાય લસણ આવેને લ એ થોડું પોલું બરાબર એ પોલિું પછી. ખોલીને ડુંગળી સમારી મજું કાપ્યું પછી માનું ન આપડી સમાજ મરચું કાપ્યું પછી તેલ તપાડ્યું પછી એની અંદર ગાર્લિક ની અંદર આ વખતે મેં મરચું નાખ્યું- લાલ મચું હા તો શું ટેસ્ટ સારો આવે તમે લાલ મરચું નાખ્યું પછી તેલમાં નાખ્યું ડુંગળી અને ટામેટો એક જ હતું જે મારે દાળ વઘારવાની છે આજે દાળ ફ્રાય એમાં નાખવાનું છે હમ હમ. તમે મે કેવા ના નાખે પછી મસ્ત બધું અંદર નાખ્યું શેક્યું પછી થોડું પાણી નાખ્યું બધા મસાલા નાખ્યા
હમ્.
અત્યારે ખરી પછી મેગી નાખી મેગી નાકી ના થોડી અને રાખ લાઈટ કરી દેને થોડી વાર એને બાફી બરાબર પછી જોયું તો રેડી થઈ ગઈ એની અંદર મેં થોડું નાખ્યું દૂધ
દૂધ.
હા એક બે ચમચી
કેવી લાગે?
એનાથી શું છે કે ગ્રેવી ક્રીમ ગ્રેવી છે ને એ થોડી જાડીી થાય એટલે એક ચમચી જ નાખવાની વધારે નહી નાખવાની.
હમ મેગી તો પેલા જ વાપરી લીધી હશે ને
ના ના.
તો?
વઘાર બનાવ્યો પછીની અંદર રાખી
હ હા.
હમ ભૂખ બઉ લાગે છે ઘરમાં તેમ હું ત ત્રણ દિવસથી હા સારી બની છે ગાર્લિક. નો ટેસ્ટ આવે છે થોડો થોડો મારે ગારડ એક વાળી જ ખવે છે.
હમ.
હમ આજે હું ડળ ભા દળ ફાય બના.
આજ અમારે બિ.
બઉ મસ્ સ્વાગત હતું એવું છે તમારે કઈ રીતે બનાવો દાત.
દાર ફ્રાયમાં એવું હોય છે પેલા દાર બાફી લે.
કઈ દળ કઈ દળ.
તું એની દાલ છે.
સેમ ટુ યુ અમારે પણ તું એ જદાર છે.
હમ મગનીદાર મગનીદાર બેરી વસ્ત. પેલા બનાવી હતી સવારે બી મારે મગ ખાવાના હતા મગ બના્યા હતા. પછી અત્યારે તુળીની દાળ બનાવે છે મારે રોટલી ખાવાની નથી.
હમ.
તો તુવેરની દાળ બનાવે છે બાફી લેશે. બાફેનમાં બાફેન ત્યારે જ એમાં તમેતા પછી સેંગ ને બધા. તું હોય ને એ બધું બાપવામાં જ નાખી દે મારી મમ્મી.
મારી મમ્મી ભી નવું ભી ડુંગળી નાખ.
હમ એટલે હું બી છેમ. ડુંગળી ના ડુંગરી કે લસણ કઈ નહી તમારા નાખે.
ડુંંગળરી ઘર માં આવે ન.
હા લેકન અમે ડુંગળી યુઝ નથી કરતા.
એવું.
દારમાં હા.
ડુંગળરી નાખી દ.
ટ્રાય નહી કરી એક વાર કરી હતી લેકિન ને ડુંગળી વાળી નથી બધાને ભાવ. આમ તો ડુંગી વગર જ બનાવે ડુંગળીને. હા અને એવી પછી નથી બધાને પસંદ આવતી. તે.
એવું છે એમ પછી તમે કઈ.
હમ. પછી છે ને દાળ હતી વઘાર વઘાર માટે. બફાઈ જાય એટલે લઈ લેવા અને તેલ જીરું રહી. યા પછી પેલા લાલ મરચા આવે છે ને સુૂકા.
એ મરચા લાલ હા.
હમ.
અને સૂકા મરચાં આવે છે લાલ એ. પછી જે બી ગરમ મસાલા હોય તોજ ને એ બધું.
હમ હમ.
એ એન્ડ. દાળમાં જ પછી જે બી મરસું મસાલા જે બી હોય. જેમ કે હળદર મરચું મીઠ. તું છે બધું ઓલરેડી દળમાં છે તે નાખેલું હોય હા. પછી એ તેલ ગરમ થાય એ રીતે વઘારી દેવાની.
હમ.
પછી થોડી વાર રાખી લેવાની ગરમ થવા.
હમ.
બસ.
હમ અમારોધ દો્ટ. બટાકા લૂણી ના ભૂજ્યો
હમ
મરચા ના ભજ્યા એકચુલી આજે પપ્પાના શનિવાર નો ઉવાસ છે બસ સારું જ કંઈક બનાવવું પડે કાતો દાલ બાટી બના કા તો આવ ક બર
હમ હું ભજીયા નહ બનાવતી હજુ એ ટ્રાય કર્યા છે ટ્રાય કર્યા છે મતલબ કે ડાયરેક્ટ મમ્મી લોટ કરીને આપ્યો હોય ને તો એક વાર બે વાર ટ્રાય કર્યા છે લેક હજુ ફાવતું નથી એટલા પછી અને એવું
મને તો બધા ભાવ છે. હું તમને શીખવાડું જોુ કઈ નઈ કરવાનું બટાકા ના ભજ તો ઈઝી જોય કે બટાકા ના સ્લાઇડ માં કાપી દેવાના
હમ
ઓકે રાઉન્ડ પછી બેઝમાં ડૂબડી નાખી દેવાના પછી મટા ના પણ એ હોર મજજામાં કઈક અંદર ભરવાનું આવે પણ શું આવે એ મને નઈ ખબર
હા લેકન જે બેસન હોય ને બેસનનું જે ગ્રેવી તૈયાર કરવાની હોય ને એ બધું એમાં શું વધારે આવે ને એ બધું મને ઓછું ખબર છે.
એવું છે એમ
હમ
મને ખબર છે
હમ્
નાનો કે તમારે ડોળ ના બધા ખાવો બરોબર તો ડુંગળીના ભજયા માટે અલગ બેસન નું ઘોળ રેડી નહીં કરવાનું પેલા ડુંગળી સરવાની લાંબી
હમ
બ જ તો એની અંદર લાલ મરચો હ મરચુ
હા
ના પછી એની ઉપર બેસન કાચું નાખવાનું કોરું
કોરું બેસન નાખવાનું હમ એની ઉપર મીઠું મું મસાલો ને નાખી દેવાનો આનાથી બેસનને ઓછું વપરાય અને ડુંગળી ના ભજીયા એકદમ ક્રંચી બનાય ને થોડો ચોખાનો લોટ નાખી દેવાનો.
એ રીતે બનાવાના થોડો ક્રંચી બને હમ
એટલે ડુંગળી પેલા લઈ લેવાની ડુંગળી પર બેસન નાખવાનું
ડુંગર ના ડુંળી પેલા લેવા મારવાની પછી મરચ લેવાનું લીધ ખૂટી નાખી દેવાનું થઈ ગય આ ત્રણ વખત પછી જો તમારી પાસે કોથમીર હોય તો કોથમીર તમે નાખી નાખી શકો ઉટી પછી એ કોથમીર નાખી ને ના ના આપડું બટાટું લેવાનું ને એના ના નાના નાના સ્લાઈસ જે આવે ને એ કરી દેવાના તેનાથી શું ટેસ્ટ આવશે બાકી જોરદાર ઓછું નાખવાનું બટાકુ સાવ ઓછું નાખવાનું પણ ખાલી આમ નાખ નાખવાનું ખરી એમ નામ નામ પૂરતું
હા હા
હ બરાબર નાખીન તો આ બધું રેડી થઈ જાય ને તોની ઉપર આમ નું આમ બેસન નાખવાનું કોરું બેસન ના એ થોડું એક ટીપુ થોડા ટીપા પાણી નાખવાના ને એને ખાલી આમ એક રસ્તા ને એવું મિલાઈ દેવાનું બઉ પાણી નહી નાખવા થોડું આમ ડુંગળી ખાલી બેસનને ચોટવી જોઈએ બસ હા પર પછી ચોટવી જોઈએ બસ એ રીતે પછી થોડી વાર રાખ વાનું અડધો એક કલાક અડધો કલાક જેવું પછી ઉતારવાના પછી બહુ સરસ બધા હમ્મ મજ એવી રીતે જ બનાય
હમ્મ ટ્રાય કરવા પડશે એ રીતે ના ડાર વરા
બદલા આવી દાર અમને હેને આવે ને કોતરા વાળી અને પાડવાની થોડી વધારે પલાળી રાખવાની ત્રણ ચાર કલાક એકદમ મસ્ત થઈ જાય પછી ધોઈ દેવાની એક તો એને ધોવામાં બહુ કંટાળો આવે ધોઈ દેવાની પછી ધોયા પછી બેટર બનાવા માટે મિક્સર માં દડવાનું મિક્સર માં નાખવાની લીલી મ ચો અને આદુ અને કોથમીર ઓકે લીલી મરચા આદું કોથમી નાખો તો ચાલેને લીલી મરચા આદું અને હળદર નાખવાની ને ધાણા જીરો નાખવાનો એનું આખું બેટર રેડી કરી દેવાનું ખીરું રેડી કરવાનું અને પછી ઉતારવાના ભજ્યા એ તો સાવ ઈઝી હોય
હ હા તું મગની દાનમાંથી જ બનાવવાનું
સારું ચલો મૂકું બાય બાય એ હા
હ